હાલો
હા.
કેમ છે?
મજામાં તમે?
હા આજે ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ વિશે તારી શરૂઆત કરવા માંગુ છે.
હા. તો ઓનલાઈન શોપિંગ તો આપણેે ઘરે બેઠા બેઠા પણ કરી શકે સમયની બચત થાય છે, મહેનતની પણ બચત થાય છે, પછી આપને ઘરે બેઠા બેઠા જ હ અનેક બ્રાન્ડની જાણકારી મલતી છે.
ઓનલાઈન શોપિંગમાં બીજા સુ સુ ફાયદા છે? હા બીજા શું શું ફાયદા છે, અમને ઓનલાઈન શોપિંગમાં
જે ડિસ્કાઉન્ટ અને ખાસ ઓફર્સ પણ મળે છે, ઓનલાઈન શોપિંગના પછી ગ્રાહકોને રિવ્યૂ વાંચીને ડિસિઝન લઈ શકે છે, કે આ પ્રોડક્ટ સારું છે, કે ની આપણે ઓ ઓફલાઈન શોપિંગમાં એવો ઓપ્શન ની હોય ને બધા કસ્ટમર્સ. રિવિ્યુ.
મને સાચી વાત
પછી ટ્વેન્ટી ફોર હા ટ્વે ન્ટી ફોર આર્સ તમે કોઈપણ ખરીદી કરી શકો છો
હા. હા કારણ કે દુકાનમાં જઈને વસ્તુ જોઈ શકાય અળકી શકાય અને તે નિભન વચત્તા પણ તપાસ શકાય ઓફલાઈન શોપિંગ માં
હા પછી સમયની પણ બચત થાય છે.
હા ઓનલાઈન શો પીગમાં એવું નથી આપણે જે ફોટો બતાવે તેવું નથી આવતું
કોઈક વાર એવું થાય છે.
હા કોઈક વાર થાય છે, કોઈક સારો આવે છે.
પણ આપડે પછી રિટર્ન પણ કરી શકીએ ને
હા રીતન તો કરી શકે પણ કેવું થાય છે, કે આપને કેશ નથી આપતા ને? તેના જ હાથમાં નાખે છે, કેશ આપના હાથમાં નથી દેતા તે કેશ
આપણે અ ગ્રાહક રિવ્યુઝ જોઈને ઓર્ડર કરવાનો હતો. ની ની આવે ખરાબ કોઈ વસ્તુ
મારી સાથે તો અમે યુઝ થયો હતો ઓફલાઈન શોપિંગમાં ઓનલાઈન શોપિંગ એડ્રેસ મંગાવ્યો હતો
હ.
તો બી જો ગયા ડ્રેસ ઓલ ઓવર નીકળ્યો છે, ડ્રેસ મે રીટન
હા એ સ્કેમ થાય છે, કોઈ વાર કયા એપમાં ઓર્ડર કરેલું તમે?
મે મીશો હતો
હા એ મીશોમાં તો થાય જ છે, હવે ક્વોલિટી પણ સારી ની આવે કોયવાર.
હા ફોટોમાં રિવ્યુમાં હા સારું બતાવે તા પણ વીસ પછી મેં રિટર્ન કરી દીધું
હા એ ઓનલાઈન ઓનલાઈન શોપિંગને ગેરફાયદા તો છે, જ કે ડિલિવરીમાં બી ટાઈમ લાગે છે.
બાકી ડલિવરી બોય પણ હા ગામડા ગમે તો ડિલિવરી બોય છે.
હ ગામડામાં તો એ પહોંચી જ. શકે પાછો આપણે વસ્તુને એમ જોઈને. પણ નહી લેવાય કેમ આપણે ઓફલાઈન દુકાનમાં એમ જોઈ લઈ સ્પર્શ કરીને લઈએ.
બાકી પણનો ભાવ ઠરાવી શકે છે હા કરી શકે છે. હા ફક્ત રિટર્ન ના થતો હો દુકાનમાં એક બાર વસ્તુ નહી બેયાર હા કોઈ વાર થઈ જાય છે પણ બાકી દુકાનદાર તો ન કેવાય એવું છે ઓનલાઈનમાં બી બહુ ફાયદા છે ઓફલાઈન બી સારું છે.
હા ઓફલાઈન ના બી ફાયદા છે જેમ કે વસ્તુ વતુને જોઈને અને તપાસીને લઈ શકાય પછી ખરીદેલી વસ્તુ તરત જ મળી જાય છે પછી દુકાનદાર પાસેથી સીધી માહિતી હા
હા હવે તહેવારોમાં બજારમાં તો ભીડ હોય છે એટલે ત્યારે તો ઓનલાઈન શોપિંગ કે આપ બિન્ટ હોય કોઈ વસ્તુ મગાવું હોય તહેવારોમાં કાન આવે છે ઓનલાઈન બજારમાં તો ભીડ હોય છે ટ્રોફિક હ હોય છે ટાઈમ બી જાય છે.
ઓનલાઈનમાં હું છે આપણે એક્સ્ટ્રા ચાર્જ આપવા પડે ને ડિલિવરી ચાર્જ
હા ડિલિવરી ચાર્જ લખી ઓનલાઈન શોપિંગમાં ચોવીસ કલાક સેવા ઉપલબ્ધ હોય છે
હા
હા રાત્રે.
ના ઓફલાઈનમાં જ હા ને ઓફલાઈનમાં હું છેતરપિંડી નહી થાય ઓછી શક્યતા રે એની
હા
મે કપડા શૂઝ એ બધું આપણે ટ્રાય કરીને લઈ શકીએ ઓનલાઈન નહી લેવાય ને ટ્રાય કરીને પછી કોઈ વાર પેટ થાય કપડાં નહી થાય
દાગીના પણ જો કેવું જો ઓફલાઈન માં સારા મળે છે દાગીના ઓનલાઈનમાં તેવું નથી તે બતાવે બીજું ઓર્ડર આવી
હા જ્વેલરી માં થાય છે મારી સાથે થયેલું જ્વેલરીમાં મેં સવારનાથી ઓર્ડર કરેલું પણ એક બે વાર પહેર્યું એ અને પછી એ બ્લેક પડી ગઈ જ્વેલરી
હા હા એ સાચી વાત છે ક્યારેક દુકાનદાર વિશે સવલત પણ આપે છે આપણે
હા ને પછી આપડણે રિટર્ન બી નહી કરી શકીએ ખરાબ થઈ જાય પછી.
હા સર
હ મને લાગે છે કે ભવિષ્યમાં અન સપ પ્રયો ભ છે
પણ ઓફલાઈન શોપિંગ ક્યારે ક્યારે પણ બંધ નહી થાય
નને ઓનલાઈન શોપિંગ નું શું છે ટાઈમ બ છે હવે આપણે કઈ કામમાં હોઈએ તો ત્યાં આપણે શોપમાં નહી જવાય એટલે આમાં આપણો ઓર્ડર આવી જાય કામ પૂરું થાય ત્યાં સુધી સમય બચી જાય છે.
સમજદારીથી પસંદગી કરું છું તો ખરીદારીનો અનુ બહુ વધારે થાય છે
હા. પણ ઓફલાઈન શોપિંગના ગેરફાયદા પણ છે. જેમ કે દુકાન સુધી જવા માટે સમય અને ખર્ચ થાય છે ખર્ચો થાય છે જે દરેક વસ્તુ એક જ જગ્યાએ મળતી નથી અલગ અલગ જવું પડે ને આપણે ઓનલાઈન છે એક જ સાથે બધું ઓર્ડર કરી શકીએ છે
હા ભગને સાથે પરીષદ છે ચપલ એાગના લેકટ્રિક કપડા હવે જવ તો હા કઈ વાર તો ખરાબ હોય ને હ ત્યારે પણ ભિંકીપ દૂધ દહી પછી છોટું છોટું પાર્સલ પણ ઘરે મંગવી શકે છે
હમ
તે હા તે ખુબ સારી વાપર છે સારું છે તેપ
ને પાછું હા ચોવીસ કલાક ચાલુ રહી એ સારું છે
હા આ સ
દુકાન નવું હોય હવે આપણે એક ટાઈમ પછી નહીં જવાય
હા આપ શું સમય બચે છે ઓનલાઈન શોપિંગ માટે ટ્રોફિક થી પછી છે
હા
હમ હ હવે સ્કેમ જો એટલા બધી જાય છે ઓનલાઈન શોપિંગમાં પાર્સલ ન મંગાવે રહે ત ઘરે આવે છે ડિલિવરી બોય તમે આ પાર્સલ મંગાવેલું હો તમારા નામથી બધું ખબર પડી જાય છે તેને
હ ઓનલાઈન સ્કેમ તો હવે બહ જ ચાલે છે એમ કે હવે બધા જ ઓનલાઈન ચેક થતા છે ને
હા ઓનલાઈન શોપિંગ શોપિંગ માંથી આપનું નામ જોઈ લે છે પારસલ વાલા તેમની સાથે સ્કેમ કરે છે એવું ના કરવું જોઈએ
હમ ને કોઈ વાર ડિલિવરી માં પણ બહુ ટાઈમ લગાવે છે જેમ કે હવે આપણું કોઈ ફંક્શન છે આપણે ઓર્ડર કર્યું ને આપને પરમ દિવસે જવાનું છે પણ હવે એ એક બે વીક પછી આવે તો એ નહી ચાલે કોઈ વાર ટાઈમ બ બવે કે હા આટલા ટાઈમમાં આવી જશે પણ એ નહી આવતું
જો અન લગન હોય નવરાત્રી આ સિઝન માં તો ખરીદ કરવાની મુશરો થઈ જાય છે ઓનલાઈન ઓફલાઈન બનમાં બહુ ટાઈમ લાગે છે
એ જ
ત્યારે તો કઈક વાર તો દુકાનમાં જઈને લેવાનું સારું રહેે છે ઓનલાઈન બહ ટાઈમ લાગે છે તહેવર જતો રહે પછી પહેરવાનો શું ફાયદો
એ જ પણ અમુક વાર હું છે ઓનલાઈનમાં પણ આપને સસ્તું મળી જાય છે
હા પણ ઓનલાઈન પેમેન્ટ ના કરવું જોઈએ કરતા હોય તો સાવચેત જરૂરી છે સાવચેત હોવું જરૂરી છે તેનામાં તો
હમ
એવ સ છે
બનાવા છે
આ તો સારું છે પણ ઓનલાઈન પેમેન્ટ તો ના કરવતલેના
ઓનલાઈન પેમન્ટ કરી છે આપ અજ ઈન્સ્ટા પર દેખાવી છે હા બાકી ઓપ્શન માં
પણ વધારે ચાર્જ લેતા છે.
હા ચાર્જ લેતા છે. ઓનલાઈન ઓપ્શન થયું છે કે ઓનલાઈન પેમેન્ટ કરો તો તમારા ત્રીસ રૂપિયા બીસ રૂપિયા બસશે. હા પણ એ કઈક વાર તો સ્કેમ થઈ શકાય એટલે એમ
હાં થઈ શકે તો આપડે સાવચેતી જાળવવી જોઈએ.
હા
ઓનલાઈન અને ઓફલાઈન બંને શોપિંગની પોતાની વિશેષતાઓ છે. જો સમય બચાવવો હોય તો આપણે ઓનલાઈન શોપિંગ કરવાની ને આપણે સારી ક્વલિટીનું જોઈએ ને આપણી પાસે ટાઈમ બી છે તો ઓફલાઈન આપ્ણે કરી શકી
સારા છે હા સાર
એક
ત કેવી રીતે કરો છો.
મેં બાજુ
બંને રીતે કરો જા
હા પણ જ્વેલરી તો ઓફલાઈન જ
હા જ્વેલરી તો ઓફલાઈનમાં સારી છે.
જ્વેલરી પર ટ્રસ્ટ ની કરાય અને પાછી આપડ શૂઝ લેવાનો હોય તો પણ ઓફલાઈન જ
હ એલેક્ટ્રિક વસ્તુ પ
હમ
બાકી તો સારી છે.
ને હવે ઓનલાઈન ના લીધે હું છે કે આપડે બધું આમ ઓનલાઈન અ ઓર્ડર કરી દેતા છે એને કશે બહાર જ નહી નીકળતા આપણું જરીક આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ ઓફલાઈન ઓર્ડર કરીએ તો આપણેે જો બહાર જવાનું જરેકે આપણું વોક થાય. આપડા શરીર માટે પણ સારું રહીએ ઓફલાઈન લઈએ હા.
ઓફલાઈનમાં થોડસો ઘર બહાર નીકળ શકે છે એવ કેવું થાય કે આપને બું. ઓનલાઈન મગાવુ છે ખાવાનું હોય પાકનું હોય જ્વેલરી હોય ઓછું બી હોય. તો ઘરના બહાર ના નિકળતા. તેથી મોટા પાનો પણ ત્રાસ થાય છે ને એટલે થોડોસો બહાર ફ્રેશ પવન લાગે છે હા બધું જ ઘરે આવે છે આવે તો હ થોડુંસું બહાર નીકળવું જોઈએ. હા બડું દૂધ ન ઘરે મગાવે છે થોડુંસું ભાઈર પવન ઠંડી ઠંડી પવાનું લાગે છે થોડુ સુ નિકળવું જોઇએ બાહર
એ જ
આપણ મી શોપિંગ સારી છે ઓનલાઈન ઓફલાઈન.
હ એજ પોતપોતાની વિશેષતાઓ છે બંને શોપિંગની.
બને શોપિંગ ની વિશેષતાઓ છે. આપની સમજદારીથી કરવું જોઈએ હા ટાઈમ અનુસાર. થોડું શું ધ્યાન
ને સ્કેમ થી બચવું જોઈએ હા કસ્ટમર રિવ્યુ. જોઈને કરવાનો ઓર્ડર
હા હા બસ એવું કરવું છે. ચાલશે પછી મળશું.
હા હા
હા સરસ થેન્ક્યુ હા થેન્ક્યુ.
થેન્ક્યુ હા.